ઓ કેવું ચાલે મિત્ર?
શાંતી બસ
તું કઈ કઈ સ્કૂલમાં ભણેલો?
જો એક્સપરિમેન્ટલ પછી રૂની ગામમાં તે એક સ્કૂલ અને બોલા ત્રણ ધુ
મુ દે મુ પેલા આપડે રૂનીની સ્કૂલમાં ભણેલો પછી પછી ગયો બેડી હાઈસ્કૂલમાં પછી એક પછી ત્યાંથી ગયો વીકેભુલામાં
તું પણ વિકેમ ભણેલો
વિકે ભુલામાં બે વર્ષ ગુજારી ને પછી ગયો આદર્શ પાટણ કોલે સ્કૂલમાં આદર્શ વિદ્યાલય અને પછી હાલ કોલેજ કરી રહ્યો
કોલેજ ચાલુ હોય
અંન તાર
મારે તો આઈ ટી આઈ ચાલુ છે.
હમ ઇલેક્ટ્રિકલ
હ ઇલેક્ટ્રિકલ કોર્સ કર્યો તો એકવી તારીખે પરીક્ષા હાલવા જવાનું
વિકેમ તને કયા સાહેબ ભણાવલા
શું?
વિકેમ કયા સાહેબ ભણાવતા
બાગો મને.
હલો.
હા.
વિકિમકર સાહેબ નું સારું નામ બોલી યાર.
હેતલબેન હેતલબેન
હેતલબેન એ કયો વિષય ભણાવ ગુજરાતી ભણાવતા ને એતો
હમ વાર્તા વાળુ
હા અમ અમારે અમાર હતા દીપિકાબેના આ હા હા શું મસ તો ભણાવો દેખાવ એટલા કેયુટને
મેં એવું વાંભળ્યું કે એક બેન હતા. અમુ ભણવા, અમુ ભણને પેલા બેનતા ખુશબુ કરીને.
હા, હા, ઇંગ્લિશ ભણાવતા. હું ભણેલો એમના જોડે.
એવું એમ.
મસ્ત બે આપણા સમાજ ના જતા, એ મેડમ મસ્ત હતા લોકોને.
ના હોય.
હ.
એવું.
સ્વભાવ બી એનો એનો મસ્ત હતો. એ એમને કીધું હતું, એટલે તો હું સોપારી નહી ખાધા બધી.
એ તો એમ કે, બધા કે મસ્ત દેખાતા હતા કે હારી-હારી વાત? તો કર, ઘડીમાં છોકરા બની જાય એવું.
હા, એજ કઉું. હું સોપારી? હું હાલ ક્યાં સોપારી ખાઉં, તને ખબર?
હા, ખબર‌.
એ સોપારી ના ખાવાનું કારણે ખુશખુ બેડમ જ છે.
હા, હા, સાચી વાત હ ભાઈ, ખોટી વાત નઈ.
અમે કીધું હોય ને તો ના ખાય. ખાય પણ, બેને કીધું.
પણ એ બેન, યાર, એટલી સરસ રીતે કીધું ને મને. કે ભાઈ સુજલ, આમાં કંઈ રાખ્યું નથી.
અને અત્યારે ખાય છે?
અત્યારે ક્યાં, યાર? અ ગણોના. ઉજવણી તો કદાચ ગણી-ગણીને કોક દિવસ, ઉજવણીના દિવસે ખઉં ક્યાં તો આ. છેલ્લે અશ્વિને આપીતી, તાણે ખાધીતી. બસ, અવાજ ની આવતો, હલો હલો. હલો એ હોવ આ પોપટ. હેલો હેલો ચાલું કરું ઉભો રે. ચાલુ જ છે ભાઈ, હોસપોર્ટ. હલો, અલા જયલા જતુ રે. હા યાર, હું કર હ. બોલો, બોલો, બોલો. હેલો. હેલો, હલો, હેલો. અવાજ કેમ નથી આઈ રહ્યો? અલા, ઈનું બંધ કરતા પોપટનું નેટ. હેલો, અરે જલ્દીને કર ને યાર, ટાઈમ બગડી હ. પહિ કોલ નહીં ગણાય? હા, બોલ, બોલ, બોલ. ચાલુ જ છે. હેલો, જો અવાજ આવે છે. અવાજ